બોલ.
હા મેં એવું કેવા કોલ કર્યો તો કે મારું જે ઇન્સ્ટાનું અકાઉન્ટ છે ને
હા.
હા તો એ છે ને આવી રીતે હેક થઈ ગયું છે.
ઓ કેવી રીતે?
હા એટલે લાઈક મારામાં એવો મારી મારો ભઈ છે એના આઈડીમાંથી મને મેસેજ આવ્યો હતો.
ઓકે.
હા તો લાઈક મે ખાલી એ મે સેજ ઓપન કઈક લિંક હતી એટલે લિંક જસ્ટ મેં ખાલી ખાલી એમાં ઓપન જ કરીતી. અને એમાં મારું આઈડી આખું મારું આઈ આઈડી જતું રહ્યું એમ.
ઓહ બાપ રે.
હા અને એ આઈડિયા હવે પાછું જ નહી આવતું એમ એટલે મેં કમ્પ્લેન તો કરી દીધી છે. છે.
હા બરાબર.
એટલે મને મારી બીજી એક ફ્રેન્ડ નો ફોન આવ્યો હતો કે આવી રીતે મારા આઈડી માંથી એમને એને મેસેજ જાય છે એમ બધા બહુ ખરાબ ખરાબનેમ એવી રીતે તે અલગ-અલગ લિંકસ ને એવું બધું મોકલે છે એમ એતે મેસેજ જાય છે એમ એમ તો એને મને કોલ કરીને પૂછ્યું કે તું તારમ એટલે એને ખબર કે આપડે આવી રીતે આપડે તો કોઈ દિવસ મેસેજ ના કરીએ ને એમ
હા એજ
એટલે એનો મને ફોન આવ્યો હતો કે આઈડી શું થયું છે એમ એટલે પછી મેં કહયું આવી રીતે હેક એટલે એટલે મેં કોલ કરીને તને કહ્યું કે છે ને આવી રીતે મારી આઈડી હેક થઈ ગઈ છે તો કોઈ મેસેજ કેવું કશું આવે ને તો ઓપન ના કરતી ને મારી આઈડી બ્લોક કરીને રિપોર્ટ મારી દે છે.
હા પાકુ પાકું હું મારી સ્ટોરી માં બી લગી જાઉં છું એટલે આપડા જેટલા ક્લોઝ ફ્રેન્ડ કે છે એ બી જાણીતા.
હા ખબર પડી જાય એમ હા એટલે તો તારીખ કોઈ જોડે વાત થાય તે લોકો પણ એવી રીતે કહી દે જે કે મારું આઈડી મારા આઈડી પરથી જો કોઈ મેસેજ કેવું કશું આવે ને તો એ કોઈ ઓપન ના કરે એમ તો જો એ ખાલી લિંક જસ્ટ ઓ ક્લિક કરશે ને એક વાર બી તો બી એ લોકો ન બી આઈડી જ આઈડી છે ને જતું રશે એમ એક જ વારમાં આપડુ આઈડી હેક થઈ જાય છે એટલે એવું કેવું પહેલા જ, હા. બોલ.
અરે, હું એમ કઉ છું અત્યારે આ બધા ફ્રોડ બહુ વધી ગયા છે યાર ઓનલાઈન તો.
હા, હ બહુ જ વધારે થઇ ગયું છે હમણાં હમણાં તો બહુ જ થઇ ગયું છે એમ.
હા, કોઈ પણ લિંક કે, હા.
અન ગમે ત્યાંથી આમ આઈડી હેક થઇ જાય છે, ફોન નંબર હેક થઇ જાય છે, અકાઉન્ટ હેક થઇ જાય છે આપડા.
તો ઇવન ફ્રોડ કોલસ જોઈએ યા તો ફ્રોડ મેસેજીસ આપડે જે બી હોય ને કોઈ બી લિંક પર ભૂલથી બી કટ કર ક્લિક થઈ જાય ને તો બી આપ પર્સનલ ડિટેલ્સ બધું જ એમને જો જતું રહે.
હા, એજ હમણાં હમણાં તો બહુ જ વધારે આ બધું વધી ગયું છે એમ આપણને તો જસ્ટ એવું છ ને કે કો કવ કોકનો ફૉન હશે એમ. એટલે આપડે તો ર રિસીવ કરી દઈએ અને એમાં જસ્ટ ખાલી આમ રિસીવ કરે હજું તો વાત બી ના કરી હોય. રિશીવ કરીએ એટલામાં તો ફોન નંબર હે હેક થઈ જાય કા તો બેંકની ડિટેલ હેક થઈ જાય છે.
હા અને ઇવન ખબર છે હમણાં તો વચ્ચે એવું બી નીકળ્યું છે કે લાઈક હમણાં છે ને મારા અંકલ એક જોડે અંકલ જોડે જેવું થયું હતું કે એમની બેંકમાં છે ને એક ભાઈ હતા તો એમને ફોન આયા આવે કે લાઈક આપડા ઘર નુ જ કોઈય ને નંબર બી આવે આપણી સ્ક્રીન પર કે આપડા જે ઘર ન કોઈ રિલ હોયને તો એ ફોન લાઈક આપને એવું લાગે કે એમનો જ કોલ આવે છે એમ અને વાત બી અવાજ બી સેમ ઇવન નંબર બી સેમ અને આપણને એવું કે કે લાઈક આટલા પૈસા ની જરૂર છે આટલા પૈસાની જરૂરત છે તો આપડે એમને મો મોકલીએ પણ એકચુઅલીમાં જોવા જઈએ તો એકચુઅમાં એવું કોઈ રિલેટિવની જરૂરત હોય જ નહી જયારે એમને રિયલમાં ફોન કરે ને તો
હા મારી એક ફ્રેન્ડ હતી ને એના ફેમિલીમાં બી આવું થયું હતું એક વાર એટલે એને એવું થયું હતું કે એના પપ્પા તે કેવું બીજા બીજા બીજી સિટી માં જોબ કરે છે અને લોકો બીજે રહે છે
હા
પાય એને ફોન કર્યો એમ કે તારા જીપેમાં મેં છે ને પૈસા ટ્રાન્સફર કર્યા છે, તો તું એ મને પાછા ટ્રાન્સફર કર. આવે તેણે ખરે ખાલી આટલી વાત કરી ને, એટલામાં તો પે એટલામાં તો મારી ફ્રેન્ડ ના એવી રીતે અકાઉન્ટ માંથી છે ને પૈસા જ તાર્યા.
ઓ!
હા, એટલે આવું આવું બધું બહુ થાય છે હમણાં હમણાં તો.
હા મતલબ હવે તો પૈસા ના ફ્રોડ જોઈ લઈ જયા તો પ ત્યારે તો એ બેંક ડિટેઇલ ને બધું બી જતું રહેે અને લાસ્ટ લાસમાં હમણાં તમે ચાલુ જેવી રીતે થયું, ઇન્સ્ટાગ્રામ હેક એવી રીતે અ અકાઉન્ટ બી હેક થઈ જાય છે.
એજ ને પછી કેવ ફોટાનો મિસ યુઝ થાય, આપણા ફોટાનો ખોટો યુઝ થાય ને એવું બધું બી થાય છે હમણાં હમણાં તો બહુ જ એમ.
હા એજ અને હમણાં લિટરલી લાઈક ખબર નહી એક લાસ્ટ એક અઠવાડિયા ની અંદર તો મેં આ નહી નઈને કેટલામાં દસ મો કેસ હશે આવો, કે મેં હમણાં જો અઠવાડિયાની અંદર જ
હા એટલે જ ને હમણાં તો બઉ બધા ફ્રોડ નેવુ વધી ગઈ કેમ કે મોસ્ટ ઓફ બધા કેવું ફોનમાં જ ફોનનો જ વધારે યુઝ કરે છે હવે.
હા મતલબ હાલતા જ કંઈક ને કંઈક તો થાય.
હા એટલે બધા ને એવી ખબર તો પડી ગઈ છે કે બધા વધારે પડતા ફોનનો જ યુઝ કરતા હોય સેમ. એટલે હેકર્સ એવીક. હ ખબર પડી ગઈ છે એટલે લોકો એવી ટ્રીક ટ્રીકને એવું બધું યુઝ કરે એમ. આવી રીતે હેક કરવાવામાં. માટે.
એ તો છે ઉપર થી બધું સિક્યોરિટીને બી આપણે ટાઈટ કરે લાઈક અમુક-અમુક છે ફીચર્સ હોય છે બધી એપ્લિકેશનમાં એ આપણને ખબર હોય ને તો એ થોડું સારું રેહ છે. લાઈક ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કે એવું બધું હોય છે. છે ને અલગ.
હા.
એ બધું ઓન રાખીયે ને તો હજી તો બી થોડું સેફ લાઈક લાગે તો બી કોમ્પિટેબલ તો સેફ નથી જ.
તો બી આપડે કેવું ધ્યાન રાખવું પડે એમ કે કોઈ કોઈ કોલ કે મેસેજ આવે તો એટલું જલ્દી રિસીવ નહી કરી લેવાનો ને એવું કશું એમ.
હા એ ઘરનો નંબર તો હું તો પ્રિફર હા પ્રિફર કરતી જ નથી કે હું ઉઠાવું.
હા કેમ કે પછી ક્યારે એકદમ થી શું થઇ જાય કોને ખબર એમ.
એદ.
પછી આપ આપણે આપણને એવું હોય કે કોઈકને કશું કામ હશેને આપણે ફોન ઉઠાઈએ અને પછી આપણને એવી ખબર પડે કે આપડું તો ફોન હેક થઈ ગયો છે ફોન બી બવ જલ્દી હેક થઈ જાય છે હવે બધા.
અરે બધું બઉ થાય છે હમણાં તો કેટલા ફ્રોડ થાય અલ નત નવા જાતના અલગ અલગ ટાઈપ થી એ લોકો કંઈક ને કંઈક ફોન કરીને કંઈક ડિટેલ્સ લઈ લે. એને આને તેનું બધું જ.
અને એક વાર તો કેવું થયું હતું અમારા ઘરે પહેલા પહેલા હ બવ બવ પહેલા એમ એટલે આવી રીતે બેંક માંથી ફોન આવ્યો હતો. કે. આવી રીત તે છેને તમારું અ જે અકાઉન્ટ હોય ને એ અપગ્રેડ કરવાનું છે એમ. તો એની માટે છે ને તમારા અ ફોન નંબર પર ઓટીપી આવશે તો તમે છે ને એ ઓટીપી અમને આપો. હવે ક્યારે ત્યારે તો કેવું આટલું બધું તો કોઈને ખબર આટલું બધું તો કોઈને ખબર હોય નય.
હા.
એટલે એટલે પછી છે ને આ રીતે ઓ ઓ ટીપી આપ ક ને. તો પછી ખ અ અકાઉન્ટ માંથી તરત ને તરત બીજી જ મિનિટ છે ને પૈસા જતા રયા બધા. આખું અકાઉન્ટ એ લોકોએ ખાલી કરી નાખ્યું એમ બે જ સેકન્ડ માં હજુ તો જસ્ટ ઓટીપી આપ્યો જ છે.
અરે એવું જ થાય એ લોકો ખાલી બસ વેટ જ કરતા હોય. એ લોકો ટ્રાન્ઝેક્શન રેડી રાખ્યું હોય જેવું આપડો ઓટીપી સીધા જેટલા પૈસા હોય ને આખું અકાઉન્ટ ઝીરો.
હા એટલે આવ આવું થયું તું એક વાર અમારા ઘરે એમ એટલે ત ત્યારથી પછી ડિસાઈડ કર્યું કે આવી રીતે કોઈ આનો નંબર રિસીવ નહી કરવાનો. અને કોઈ ઓટીપી આપે ને તો અ કોઈ માગે ને તો આપવાનો જ નહી એમ.
હા ઓટીપી તો ભૂલથી ભી ક્યારે ને આપ
હા એટલે પછી અમે છે ને હા પછી અમે છે ને બેંક માં આવી રીતે ફોન કર્યો કે આવી રીતે થયું છે એમ તો બેંક વાળા એ તો કહ્યું કે અમે તો આવી રીતે કોઈ કોઈને એવી રીતે કોઈ દિવસ ફોન જ નથી કરતા અમે એમ કે તમે અમને ઓટીપી આપ
બેંક વાળા મોસ્ટલી આવી રીતે ઘરે ફો ના કરે
હા એટલે એવું એટલે એ પછી વધારે સિક્યુરિટી વધવા માંડી એમ પછી બેંક વાળી ને લોકો કયું અમને કે અમે આવી રીતે છે ને કોઈ દિવસ કોઈને ઓટીપી કે કશું આપતા નથી એમ તો તમારે છે ને ધ્યાન રાખવાનું એમ કે આજ પછી કોઈ દિવસે એવું કશું કોઈને આપવાનું નહીિ
અને આમાં પછી કેવું થાય આપડે કમ્પ્લેન લખાઈએ બી ખરા ચલો સાયબર ક્રાઈમ મને એમાં પણ મોસ્ટલી તો એ બધા પૈ જ આવતા જ નથી
હા બાય ચાન્સ તો કોઈ બ બહ જ મોટી કે વધારે અમાઉન્ટ હોય ને તો જામ એ પાછી હવે બાકી તો એ આવતા જ નથી એમ પૈસા પાછા
હા કેમ કે જેને બે આવી રીતે ટ્રાન્સફર કર્યા ને એ ડાયરેક્ટ શું કરે કે આપણા અકાઉન્ટમાંથી લઈને એના અકાઉન્ટમાં નાખે પછી એને વેચી નાખે અલગ અલગ અકાઉન્ટમાં કે ગમે તે રીતે એમ તો પછી એ ટ્રેક કરવું બહુ મુશ્કેલ થઈ જાય એટલે પછી એ મોસ્ટલી થાય જ નહીિ એમ
હા એજ ને એટલે એટલે આપડે આમ એ ત્યાં કમ્પ્લેન ભી કરાઈએ ને તો બી બહુ ઓછા ચાન્સ કે તમને તમારા પૈસા કેવું કશું પાછું મળે એમ
હા એ તો છે જ બહ આમ લઈ કેવકે વીસ વીસ કા ચાન્સ ર એના
હા એજ ને
પણ આપણને એવું થાય કે આપણે ટ્રાય કરી ચલો પૂરી
હા કેવ ઓછા પૈસા હોય ને તો આપણને ના વાંધો હોય પણ બ જે લોકોને બહુ વધારે પૈસા હોય એ લોકોને શું કરવાનું
હા એદ ના
હા એટલે એવી રીતે એકદમ એકદમ થી બધા પૈસા તો ના જ જવા દેવાય ને
હાતો
તો પછી
એટલે બધામાં તો કેવું એકદમ આપડે સેફ રહેવું પડે એમ કઈ બી વસ્તુ ને કઈ બી કર્યા પહેલા પચાસ વખત વિચારવાનું.
હા એજ ને એટલે ફોનમાં બને એટલુ સિક્યુરિટીને એવું રાખવાનું એમ. તો કશો થાય ની નહીં અને અનંત ફોનને એવું કે કંઇ રિસીવ નહી કરવાનું એમ
હા એજ તું બી હવે જે નવું અકાઉન્ટ બનાવે ને તો એમાં બધું સેફ બધું રાખજે તો ઓથેન્ટિક એસિને બધું પહેલેથી ઓન કરીને જ રાખી દેવાનું.
હા એ હવે હું એવું જ કરીશ.
હા હવે એક વખત આવું થયું ને એટલે હવે લાઈક શીખ બી મળશે અને હવે વસ્તુ યાદ રહેશે આ
હા એ જ ને તો હવે મેં કમ્પ્લેન તો કરી છે. એટલે મારા ફોટાને એવું બધું તો ડિલીટ કરાઈ નાખ્યું છે મેં અકાઉન્ટમાંથી અ સાયબર સિક્યુરિટીમાં કરી ને એટલે આઈડી તો પાછું નહીં આવતું ખબર નહિ શું કર્યું છે લોકો આઈડી તો નહીં તો પણ એવી રીતે ફોટાને ડિલીટ કરાઈ નાખ્યું છે મેં એટ તું છે ને બધાને કહી દેજે ને આવી રીતે કે મારામાં એમાંથી કંઇ મેસેજ કે એવું કશું આવે ને તો રીસીવ તો છે ને ઓપન ના કરે મેસેજ
હા પાકુ હું છે ને બધાને કહી દઉં જેટલા આપણા બધાં ગ્રુપ
હહ સારું સારું હ
હા વાંધો નહીં
સારું સારું ચલ હા બાય